હલો કેમ છો?
બસ બસ મજામાં. શું કરો છો તમે?
બસ કાંઈ નહિ વેકેશન માટે મમ્મીના ઘરે આયવી છું.
અરે વાહ! કેટલું સરસ લાગે તમને કેટલી શાંતિ લાગતી હશે?
બાઉવાજ શાંતિ વિચારો ને આજે નવ વાગે તો ઉઈઠી સુઈને.
ઓહો હો હો હો હો હો હો તમને તો સ્વર્ગ જેવું લાગતું હશે મમ્મી ને ત્યાં તો.
હા એમ તો મારા સાસરા માં પણ હું આઠ વાગે ઉઠું મને કઈ વધારે ફરક ની પડે.
નહી નહી પણ વસ્તુ બે વસ્તુમાં એટલું આપડે સોશિયલી જોઈએ ને તો આ બે વસ્તુમાં એટલો ફરક છે કે સાસરામાં ભલે આઠ વાગે ઉઠે કે નવ વાગે ઉઠે પણ ત્યાં આપણે ઉ ઉઠીએ અને સુઈએ ને ત્યારે જવાબદારી સાથે ઉઠીએ છે ને જવાબ દારી સાથે સુઈએ છે જય્યારે સાસરી માં કેવું છે કે જયારે ઉઠવું હોય ત્યારે ઉઠો જ્યારે સૂવું હોય ત્યારે સુવો કામ કરવું હોય તો કરો નહી કરવું હોય તો નહીં કરો. આપણને કોઈ બોલવા રોકવા ટોકવા વાળું હોતું નથી એટલે એટલો ફરક આપણને પડી જતો હોય છે.
નહી સાચી વાત છે એજ થી હું કાલ થી આવી ગઈ અહીંયા. એટલે કાલે હું સવારે અગયાર વાગે તો આવી ગઈ તી. એના પછી મેં આખો દિવસ કેને ફોન પણ હાથમાં નથી લીધું અને કૈયાજ ની પણ આમ રિલેક્સ કઈ કોઈ બોલવા વાળું જ ની મળે. અને સેમ વે તમે કીધું એ બરાબર છે કે આપણે સુઈએ ને તો નેક્સ્ટ ડે નું આમ જવાબદારી માથા પર ચાલે ઉઠે એમાં જ એવું થાય કે ચાલો બધાને ચા નાસ્તો કરાવો જમવાનું બનાવો આ કામ કરો તે કામ કરો
એમાં જ આપડો સમય નીકળી જાય ને પછી સવારે ચા ઉઠીએ એટલે ચા નાસ્તા નું હોય એ વિચારીને પતે ચા નાસ્તો બધા નો એટલે પછી પાછું આપણે તરત વિચારવા બેસી જવાનું કે જમવાનું શું બનાવશું અને પેલું ભાવે અને બીજું ભાવે ત્રીજું ભાવે એટલે બધા નું સેટ કરવાનું પછી જમવાનું બનાવવાનું ઘરના બીજા ડસ્ટિંગ કરવાનું હોય કપડાં હોય આ હોય તે હોય એટલે એમ એમ લાગે કે અ જાણે વારાફરતી વારાફરતી સીડ્યુલ આપડો ચાલુ જ હોય કે એક કામ પાયતું તો ચાલો હવે આપડે બીજું પા પતાવીએ બીજું પાયતુ ચાલો ત્રીજું પા પતાવીએ એટલે વારાફરતી વારાફરતી ચાલુ જ હોય ને અહિયાં પિયરમાં કેવું હોય કે ભલે ને બધી બાજુ કામ પડેલું હોય આપણે નહીં કરીએ તો બી આપણને આપડા ફેમિલી વાળા નથી બોલતા કે હા એ ત્યાં કરતી જ છે ને ચાલો અહિયાં એને કરવા દો. એને અહીંયા આરામ કરવા દો. અ ભાવતું વસ્તુ આપણી મમ્મી આપણને બનીને ખવડાવે આપડે બનાવીને ખાઈએ આપણેે એ લોકોને કઈ ખવડાવીએ એનો આનંદ જ કઈ અલગ હોય છે.
સાચું અહીંયા ને આપડે એમ કહીએ ને સ્ટ્રેસ ફ્રી એકદમ. કઈ નહી કઈ કરો તો પણ કઈ વાંધો નહી કઈ નહી કરો તો પણ કઈ ન આપણું ઘર કઈ પણ કરો લગ્ન ના પચાસ વર્ષ થઈ જાય ને તો પણ આપડું ઘર તો મમ્મી નું ઘર જ લાગે.
હા બિલકુલ સાચી વાત છે એના પરથી જ મને એક વસ્તુ યાદ આવી. કે મારી બેન છે ને તો એની જેઠાણી છે ને તો એ જેઠાણી છે ને એમના છોકરો છે ને એમના મેરેજ થઈ ગયા છે ને એના ઘરે પણ છોકરો છે તો પણ વેકેશન પડે ને એટલે એ પણ એમ કે કે હું પણ મારા પિયર જવાની હવે પંચાવન સાહીઠ વર્ષે પણ એમને એમનું પિયર યાદ આવે છે કે હા હું પણ વેકેશન કરવા જવાની. અને અમે મારી બેન ને મળવા ગયેલા ને ત્યારે એમને એવું પણ કીધું કે હું મારા પિયર જાઉં ને તો મને કોઈ ઉઠાડે જ નહી આજ તારીખ માં બી આટલા વર્ષે પણ એ લોકો આ જેટલા વાગે ઉઠે ને તેટલા વાગે એમને ઉઠવા દે એટલે આપડે એમ કેહેવાય કે ભાઈ આ જેમ જેમ આપણી ઉંમર વધે ને એમ આપણો પિયર નો મો છે ને ઓછો થતો જાય. પણ એ ખોટી વાત છે પિયરે એ પિયર જ કેહેવાય કે જ્યાં આપણે જન્મ લીધું છે ને ત્યાં આગળ આપણે મૃત્યુ પામે ને ત્યાં સુધી આપણને એની મો છૂટતો નથી.
એ તો છે જને પીયર માં કેવું. બધા ને એટલે આપે છે ને બહુ હક થી કોઈ પણ વસ્તુ બહુ હક થી બોલી શકે. કે આ બધા મારા ભાઈ બહેન જ હોય. તમે એને ફટકારો તમે એમને લાડ કરો તમે એમને પ્રેમ આપો બધું છે ને તમે બહુ હકતિ કરો. જેમ કે એજ વસ્તુ છે આપ. આપણા જો દેવર દેવરાની કે જેઠ જેઠાની હોય તો એમના જોડે આપણને રેસ્ટ્રક્ટેડ ફીલ થાય. ભલે કેટલા પણ તમે મોર્ડર્ન થઇ જાઓ કેટલા પણ તમે નેરો માઇન્ડેડ હો બ્રોડ માઇન્ડેડ હો. પણ એ વસ્તુ છે ને આપડણે સાસરા માં નથી કરી શકતા આપણા માટે એક રેસ્ટ્રિકશન કે કહીએ ને એક બોલ આવી જ જાય વચ્ચે જેમ કે છે આમ કે કે સાસુ પણ એ માં જેવી જ હોય. પણ પોતાના મમ્મી ને આપણેે હક મમ્મી આજે આ બરાબર નથી મમ્મી આજે આમ નહ તેમ એટલું હત તે આપણે આપણે સાસુને બોલી જ નથી શકતા એમના મેં ઓલું રિસ્પોન્સિબિલટી. એક રિસ્પેક્ટ લેવલ આવી જાય આપણા માટે કે આપડે એમને કંઈ નથી બોલી શકતા.
નહી બિલકુલ સાચી વાત છે આપડે આખી જેટલી આપણે આપણી જીવનમાં જીવવાના હોય ને એના કરતાં વધારે ઉંમર આપણેે આપણા અ સાસરીમાં આપી દેતા હોય છે ને છતાં બી આપે સાસરી વાળાના નથી થતા. કોઈ ને કોઈ રી કે કોઈને કોઈ બાને કે કઈક ઓછું પડે ને એ પહેલા એ લોકોને યાદ આવી જાય. પણ આપણે જે ભોગ આપેલો હોય અથવા આપણે એ લોકો માટે કઈ કર્યું હોય તે લોકો યાદ નથી રાખતા. પણ જે ચૂકી જાય જે છૂટી જાય જે રહી જાય ને તે સૌથી પહેલા યાદ આવે છે એટલે જ લો કો એમ કે છે કે સાસરી ભલે સોનાની હોય પણ એક એવ દિવસ પોતાની નથી થતી એવું હું પેલા માન અ એવું પેલા વિચારતી હતી. પણ ઘણા બધા લોકોને જોઈને મેં માની પણ લીધું કે આપણેે ગમે તેલું બી કરી દઈએ પણ કઈ ને કઈ જગ્યાએ કોઈ ને કોઈ જગ્યા ઓછું જ પડે. ની એમાં બી એવું હોય કે ભાઈ જો બહુ નોકરી કરતી હોય ને એ અ નણંદ બાકી હોય‌ અ મેરેજ કરવાના તો તો પછી ઘરમાં બહુ જ પ્રોબ્લેમ આવી જાય છે કે ભાઈ બંને વચ્ચે પાર્શલિટી થાય છે. કે એ ગમી તેલા વાગે ઉઠે. કામ પણ નહીં કરે ને વહુ જો જોબ કરતી હોય તો એને આટલું કામ કરીને જ. જવાનું ને એ બધું થઇ જતું હોય છે.
બરાબર છે એ વસ્તુ એકચુલી આ એક્ઝામ્પલ છે ને મારા જ ઘરે હું તમને કહું. મારા નાની ના ઘરે મારી નણંદ એટલે સોરી મારી નણંદ નઈ મારી બેન મામાની છોકરી એ વર્કિંગ જે બેંકમાં જોબ કરે છે. અને ત્યાં જ મારા મામા ના છોકરાની વાઈફ એટલે મારા ભાભી એક જને ઘરમાં ટ્યુશનસ લેતા હતા એમને એક વર્ષ જ કન્ટિન્યુ રાખ્યું એના પછી એને સામેથી છોડી દીધું બોલે કે નહી દીદી મને એટલું બધું કામ પોહોંચે છે. અને પ્લસ એમની નણંદ જોબ પર જાય તો સવારે નવ વાગ્યા ના પેલા તો એનું ટિફિન રેડી કરીને આપો. એને ટિફિન રેડી કરીને આપો પ્લસ ઘરમાં શું છે ત્રણ જનરેશન છે એ લોકો. મારા નાનાજી નાનીજી છે મારા મામા મામી છે અને પ્લસ આ લોકોની જનરેશન અને પ્લસ એનું પણ બેબી છે. ચાર જનરેશન રહે છે એટલે બધાને સાચવવાની જિમ્મેદારી સડનલી એના ઉપર આવી ગઈ. ઇવન એ મારા જે ભાભી છે મારથી પણ ઉંમર માં નાના છે મારા તો ચાર વર્ષ પછી એના લગ્ન થયા.
તો પણ આજે હું. એને જોવું ને તો મને એવું લાગે બાપરે એટલે કેટલી જિમ્મેદારી તમે લઈ ને ચાલો જ્યાં ઘરમાં કે ને એક બે ત્રણ જનરેશન સાથે હોય તો ત્યાં તો તમે તારી પણ નહી શકો કે તમે ફ્રીલી જોબ કરી શકો. કે તમે ફ્રીલી તમારા શોક- મોજ પૂરા કરી શકો. આજે એ એકચુલી શું નાના જી નાની જી એ લોકો સેવનટિ પ્લસ ના છે. તો આજે એમની મેન્ટાલિટી ટોટલ અલગ છે. એટલે મારા ભાભી જે એટલી યંગ છે. ઘર માંથી નીચે જાય પછી એના મનગમતા ફિટ પહેરે વેસ્ટર્ન ને એ બધું ઘરેથી તો કુર્તી પહેરીને નીકળવું પડે એને. કેમ કેમ કે નાનાજી નાનીજી ને નહીં ગમે હમણાં એક છે ને ઓલું એજ ગેપ ના જોડે મેન. ખરીદી માં પણ ગેપ આવી જાય તમારા. એ લોકો ના વચ્ચે ખાસ્સું ડ્રાફ્ટિક ડિસ્ટન્સ છે એજમાં. તો એ બધું. એટલું બધું એના લાઈફમાં એમ થાયને કે મને ફીલ થાય કે મારથી નાની અને એમાં એના પાસે તો. અ આ છે ડબલ ગ્રેજ્યુએશન ની ડિગ્રી છે એના પાસે એને તો માસ્ટર્સ થઈ રહ્યા છે. અને એના લગ્ન થયા ત્યારે એને બેંગ્લોર માં. તો ઈ આઈટી કંપની માંથી એટલી સારી ઓફર હતી. તો એને એને પણ રિજેક્ટ કયરો કારણ કે એના ઘર વાળા પણ થોડા નેરો માઇન્ડેડ જ હતા. કે નહી લગ્ન કમસ ફસ્ટ કે પછી ઉમર જતી રહેશે આ તે તો એ એક. કેટલી એજ્યુકેટેડ છે અમારા આખા ઘરમાં સૌથી વધારે એજ્યુકેટેડમાં એ એક બયરી છે અને આજની તારીખ. મા એ ઓનલી હાઉસવાઈફ બનીને રહે છે.
એ વાત સાચી છે કે લેડીઝ હોય ને તો. જયારે એનો જન્મ થાય ને ત્યારથી જ એને એટલે. ટોકવામાં આવે કે ભાઈ તારે તો મેરેજ કરીને બીજા ઘરે જવાનું છે તારે ઘણું બધું શીખવું પડશે તારે ઘણું બધું. એડજસ્ટ કરવું પડશે તારે પહેલાં. પ્રાયોરિટી ફેમિલીને આપવાની તારે તારા માટે પણ પ્રાયોરિટી નહીં રાખવાની. તો એ બધું. ઠીક છે હું જયારે આપડે ફોરેન કન્ટ્રીમાં જોઈએ ને ત્યારે ખબર પડે કે હસબન્ડ વાઈફ જો બંને જોબ કર. હોય ને તો બંને રસોઈ પણ કરે કપડાં પણ ધોએ વાસણ પણ ધોએ. ઘરનું ડસ્ટિંગ પણ કરતા હોય છે બધું જ કરતા હોય છે. તો એ એ બધું ઈન્ડિયામાં પણ ખરેખર એવું જ હોવું જોઈએ.
આ તમે ફોરેન કન્ટ્રીની વાત કરી એના પરથી હું તમને કઉ આપણા ઈન્ડિયન્સમાં પણ આજે. થર્ટી ફોર્ટી પસેન્ટ લોકો ફોરેનમાં રહે છે. અને એ પણ કેવું કે ચાલ જે ઘરમાં બે ભાઈ છે તો એક ફોરેનમાં શિફ્ટ છે અને એક. ઇન્ડિયામાં સેટલ છે તો જયારે એ. પેરેન્ટ ત્યાં જાય ને ફોરેનમાં એ લોકો ના પાસે રહેેવા. છ મહિના કે સાત મહિના જેટલું એ લોકોનું રેવું તો એટલા મહિના છે ને એ સાસ. સસુર બન્ને મળીને ત્યા ફોરેન વાળા. ઘરે બધું જ કામ કરી લે હ અને એજ વસ્તુ અગર ઇન્ડિયામાં. પાછા આવે ને. એમના હાડકા દુખે એમના પગ દુખે એટલે ઈન્ડિયામાં જે કપલ છે જે તમને ચોવીસ કલાક રાખ. ખે છે તમારી બધી જિમ્મેદારી પૂરી કરે છે. તમારા બધા શોખ માં જ પૂરા કરે છે એ કપલની તમારા માટે વેલ્યુ નથી અને જે. ફોરેન જે તમને લાત મારીને ત્યાં ગયો છે. એ કપલ ની તમારા લાઈફમાં આટલી વેલ્યુ છે કે ત્યાં જઈને તમે એના વાસણ પણ ઘસો. એના ઘરે તમે એક બેબી સીટરનું પણ કામ કરો એમના ઘરે તમે સર્વન્ટનું પણ કામ કરો. તો કેમ ઈન્ડિયામાં જે ઘર છે એ તમારું ઘર નથી અહિયા આવીને જ તમને સર્વન્ટ. જોઈએ ઘરમાં તમને તમારી વહુ ચાનો કપ લઈને ઉભેલી જોઈએ સામે. તો આટલી છે ને પાર્શિયાલિટી આપણા ઇન્ડિયન. જે આપણા કેહેવાય ને પૂ પૂર્વજ તો નહી આપણાથી જે એક જનરેશન આગળ છે એ લોકો ના માઈન્ડમાં. એ પાર્શલિટી ચાલે કે બસ ફોરેનમાં ગયા એટલે. અમને ફોરેન ટ્રીપ તો થઈ ગઈ અરે ત્યાં જઈને તમે તમારી કેટલું કામ કરો છો એ તો તમે જુઓ. અને એજ વસ્તુ તમે ઈન્ડિયામાં આવીને કરો તો તમારા જ. છોકરા ને બહુ ને એ લોકો ના થોડા પૈસા પણ બચે અને પ્લસ તમારું જો અહીંયા લાઈફ સસ્ટાઈલ સુધરે ને તમે એ લોકોને સપોર્ટ કરો તો પણ એ વસ્તુ એમને અહીંયા સમજા તી નથી એ લોકો ફોરેન જાય ને ને એ લોકોને જોઈને ત્યાં એટલું એટલું કામ કરે આ વસ્તુ તો હું મારા ફેમિલી મેમ્બર્સની જ તમને કહું છું કે ત્યાં જાય તો ત્યાં જે અમારી કપલ જે ત્યાં રેય છે મારા ભાઈ ભાભી તો મારી ભાભી ત્યાં એકચુલી મારા અહિયાંથી મારા ફોઈ જાય તો એમના ઘરે એક નેની આવી એમના બચ્ચાને એ બચ્ચાને રજા આપી એ કાઈ નઈ હવે એના દાદા દાદી આવે છે તો હવે તમે ની આવો એટલે ત્યાં જઈને એ લોકો એ ટલું કામ કરે રસોઈ રેડી રાખે બંને ટાઈમની સવારે પાંચ વાગે ઉઠીને કારણ કે ત્યાંનું તો ઓફિસ આર્જ પણ વેલું હોય તમે ટ્રાવેલિંગમાં જે લોકોને કલાક દોઢ કલાક જાય તો સવારે પાંચ વાગે ઉ ઠી ને પણ રસોઈ કરે
ઓહો હો હો કેટલું એટલે કલ્ચર ભલે આપડુ એકવીસમી સદી કે બાવીસમી સદી આવી જાય પણ લોકોના વિચારોમાં કોઈ દિવસ ફેર પર થતો નથી જે હોય તે ગુડ થતી એટલે આપડા આગળના જે લોકો હોય એની પાસેથી જ જઈને આવે જેમ ની કે જનરેશન બદલાય કે વસ્તુ બદલાય તો આપડે પણ એમાં ઢળી જવું જોઈએ બદલાવવું જોઈએ તી ખબર નથી પડતી ક્યારે બદલાશે ઠીક છે તમારી સાથે આ ટોપિક પર વાત કરવાની ખુબ જ મજા આવી આવજો
આવજો